હછો
મજામાં તમે કેમ છો?
હું પણ બસ મજામાં છું બીજું બતાવો શું ચાલી રહ્યું છે?
બસ કઈ ની હમણાં વાસણ કસી ને મ કમેમાં
હા એજ તો તમે આજકાલ ઘણા વ્યસ્ત દેખાવ છો
હલો
હલો હા એજ કેવું છું તમે આજકાલ ઘણા વ્યસ્ત લાગો છો ના ફોન કરો ના ક ઈ
આ સમય જ નથી મળતો અમારે ઓફિસે આવ સવારે ઓફિસ જવાનું ઓફિસ તઇ થી પછી ઘરે આવાનું અને ઓફિસ તો ચાલો એક વાગે હોય છે એના પેલા અમારે કોલ લેજ જવા પડે છે તો કોલેજથી ઓફિસ ઓફિસ થી પાછું ઘરે એટલે ટાઈમ જ નહી મળતો મને તો
હા સાચું કીધું તમે તો ટાઈમ મેનેજમેન્ટ ખુબ જરૂરી છે આના મા ટે અને આજના વ્યસ્ત જીવનમાં તો ખુબ જ મહત્વનું છે આ ટાઈમ મેનેજમેન્ટ હ
હા તો તમે વાત સાચી કીધી હું પણ ખુબ પ્રયત્ન કરું છું કે હું મારો ટાઈમ મેનેજ કરો કે જે પણ કામ હોય અ એ બધી અમારા ટાઈમ સરખે થઈ જાય પણ એવું થતું જ નથી કારણ કે અ ટ્રાફિકની સમસ્યા તમે જોઈ હશે પછી આ કોલેજમાંથી બી કોઈ કોઈ વાર એ લોકો લેટ છોડે છે લેક્ચર એક્સ્ટ્રા એડ કરી દેય છે તો એ આપડુ એમ અનસર્ટન સિચ્યુએશન આવી જાય છે તો પછી એમાં આપડુ થતું જ નથી
હા સાચું કીધું તમે એટલે સમય એવી વસ્તુ છે કે એક વાર અ મતલબ મારું એવું માનવું છે કે એક વાર પસાર થઈ જાય ને તો પછી પાછો આ વતો નથી એટલે આપડે છે ને એનો સદપયોગ કરવો જોઈએ સમયસર એનો ઉપયોગ કરી લેવો જોઈએ
હા એ તો તમે વાત સાચી કીધી
એટલે છે ને સમય નું યોગ્ય આયોજન કરીને મહત્વના કામ સમયસર પૂર્ણ કરવાના અને ટાઈમ મેનેજમેન્ટ રાખવું એ ખુબ જ જરૂરી છે અને તમને ખબર છે જે લોકો સમય નું આવી રીતે આયોજન નહી કરે ને તેઓને સમસ્યા પણ ખૂબ થાય છે.
હા, એ તો છે જ હવે જોવો ને કે વિદ્યાર્થીઓ માટે તે સમય આમ ટાઈમ મેનેજમેન્ટ કરવું ખુબ ખાસ મહત્વનું છે. કારણ કે તેમને એમની પરીક્ષાઓની તૈયારી પણ સારી રીતે કરવાની હોય છે. અને યોગ્ય સમય વિતરણ પણ દરેક વિષયને આપવું પડે છે અને કોઈ અગર સ્ટુડન્ટ અ અગર કોઈ સ્પોર્ટ સ્ટુડન્ટ હોય તો એ લોકો એક રમવાનું પણ હોય છે ભણવા સાથ સાથે અને કોઈ પરમ જવાબદારી હોય છે તો એને કામ પણ કરવા પડે છે. તો આમ જે સ્ટુડન્ટ લોકો છે તે લોકો એ થોડું આમ ટાઈમ મેનેજમેન્ટ સરખી રીતે કરવું જોઈએ.
હા સાચું કીધું કારણ કે તેઓ પોતાના લક્ષ્ય પર ધ્યાન અ કેન્દ્રિત કરી શકે ને અગર ટાઈમ મેનેજમેન્ટ હશે એમની પાસ પાસે તો એમને છે ને એ ખુબ જ મહત્વનું છે. જો વિદ્યાર્થી સમય પત્રક બનાવે અને અભ્યાસ કરે, રમત ગમત અને આરામ માટે પૂરતો સમય અ લે તો એ એ લોકો માટે ખુબ સારું છે અને તમે જોયુ હશે ઘણી વખત લોકો કામને ટાળતા પણ હોય છે કે આજેને કાલે કરી લઈશ, કાલે નહી તો કાલે કરી લઈશ આમ આગળ આગળ વધાવતા હોય છે. તો એ પણ એક ખોટું છે એ પણ નહી કરવું જોઈએ, નઈ? અને એનાથી છે ને પછી એ લોકોને તણાવ પણ અનુભવતા હોય એ લોકો કે અરે અત્યાર સુધી કામ બાકી છે શું કરું આમ બધું થતું હોય છે એટલે સમયનુ યોગ્ય આયોજન ન હોય ને તો કામનો પણ ભાર છે ને વધી જાય છે.
એ તો વાત તમે સાચી કીધી જે કામ આપણે આજે કરવાનું હોય તે આપણે આજે જ કરવાનું કાલ પર નાખો અગર એ કાલ પર નાખે તો એ કામ મારા ખ્યાલથી કોઈ દિવસ પૂરું થવાનું નથી. જ્યાં સુધી એ કામનુ મુહૂર્ત નહીં આવે ત્યાં સુધી એટલે જે દિવસે આપણે કામ ફિક્સ કર્યું છે કે હા ભાઈ આજે મારે આ જે અ કિચનનું આ પાર્ટ છે સાફ કરવાનો છે તે મારે કરવાનો જ છે. પછી કઈ પણ થઈ જાય એ ઠીક છે હવે કોઈ આવી ગયું એ ટાઈમ પર આપણને કઈ લાગી વાગી ગયો એ ટાઈમ પર આપણે સમજીએ પણ અગર કઈ ફાલતુ ના રીઝન હોય કે હું સુઈ ગઈ હતી, હું મને અહીંયા જવાનું થયુ મને ત્યાં જવાનું, મેં બજાર જતી રહેલી, તે ફાલતુ ના રીસ પછી કામ નહી આવે પછી આપને કંટાળો આવી જાય કરવાનો એના કરતા જે કામ આપણે અ કર્યું છ હવે આજે આ વસ્તુ આપણે સાફ કરવાની છે તો આપણેે કરવાની જ હોય છે. અને મેં તો એ પણ જોયું છે કે હમણાં ના જે સિલેબસો જે છે સ્કૂલ્સના અને કોલેજ ના તેમાં જે ગવર્મન્ટે એ અ એક ટાઈમ મેનેજમેન્ટ ચેપ્ટર પણ નાયખૂ છે કે બાળકો નાની ઉંમરથી જ બધી વસ્તુ‌ માટે શિખે અને કોલેજમાં પણ છેને હમણાં ઓલું અ ટાઇમ મેનેજ મેન્ટ નું ચેપ્ટર આવ્યું હતું મને. જે મને ઘણું બધું શીખવા મળ્યું કે ટાઈમ કેવી રીતે કરવું જોઈએ, બધા કેટલા બધા લોકો એની અલગ અલગ ટેકની છે કે જેનાથી આપણે ટાઈમ મેનેજ કરી શકીએ છીએ, એના બેનિફિટ શું છે, એનાથી આપ આપનને શું થાય છે, એનાથી આપણે કઈ વસ્ આગળ વધી શકીએ છીએ. એ બધું અમને શીખવવામાં આવુ.
કેટલું સારું છ તમારે તો એવું શીખાડવામાં આવે છે અને શીખવું પણ જોઈએ જો અ સમય સમય સમયસર આપણે કામ પૂરા કરીએ તો આપણે મનને પણ કેટલી શાંતિ મળતી રહે છ જે નહી અને તમે ઓફિસ વાળા ની વાત કરો તો ઓફિસ પણ સમય અ એતા કરવાનું એ ખૂબ જ જરૂરી છે. એટલે ચોક્કસ સમયસર એ લોકો કામ પૂર્ણ કરવાથી અ એ કાર્યક્ષક્તા કાર્યક્ષમતા અને એમાં એ લોકોમાં વિશ્વાસ બંને વ ધે છે, એટલે સમયનું આયોજન કરવું તો ખુબ જ જરૂરી છે, એટલે હું તો એવું માનું છું કે દૈનિક આયોજન બનાવવાનું ખુબ જ જરૂરી છે, અ એટલે આપણે જે પ્રાથમિકતા હોય એ નક્કી કરી લેવાની અને જે બિનજરૂરી કામોનો સમય નહીં બગાડવો જોઈએ જેમ કે આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયા પણ ઘણો સમય બગાડતા હોય છે. તો એ પણ આપ લિમિટમાં રાખવું જોઈએ અને આ ટાઈમ મેનેજમેન્ટ અ બ બધી વ્યક્તિ એ પોતાના જીવનમાં રાખવું જ જોઈએ જેથી એ લોકોને પણ ઘણા ફાયદા થશે અ પરિવાર છે, મિત્રો છે, કે અભ્યાસ છે, અને બધી જ રીતે સંતુલન રાખીએ તો સમય ખુબ સારી રીતે થા થઈ શકે છે.
હા એ વાત તો તમે સાચી કીધી અને મેં તમ જેમ કીધું કે અમારા કોલેજમાં વધું અ વાંચવાનું હતું તેમાંથી મને એ ક ટાઈમ મેનેજમેન્ટ ની ટેકનીક યાદ આયવી કે એમાં એવું હતું કે અગર જો તમારો કામને છે, ને તમારે ડિવાઈડ કરી દેવાનો કે લાઈક અ એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને કેટલું અર્જન્ટ છે. અગર ઇમ્પોર્ટન્ટ બી છે, ને અર્જન્ટ બી છે, તેને સૌથી પહેલા કરો અને અગર જો ઇમ્પોર્ટન્ટ છે, પર અર્જન્ટ નથી, તો એને તમે પછી કરી શકો છો બટ અગર અર્જન્ટ છે, બટ ઇમ્પોર્ટન્ટ નથી તો પણ એને પેલા કરો અને કોઈ વસ તુ એવી પણ હોય શકે છે, અ કે જે આપણને આમ કંઈક ઇમ્પોર્ટન્ટ પણ નથી અને આ અર્જન્ટ પણ નથી તો એ કામ ને આપણે ફાલ તુનો ડિસ્ટ્રેક્શન માનવામાં આવે છે. તે કામને તો આપણે ટાળી દેવું જોઈએ હવે જેમ કે મારું ઘર આજે મેં રિપેર કરાવ્યો પછી દ દસ દિવસ પછી મને લાગ્યો કે નહી આ બારી પણ મારે રિપેર કર જોતી હતી તે ફા ફાલતુ નુ ડિસ્ટ્રેક્શન છે એમાં મારો ટાઈમ કેમ ફાલતુનો એ વેસ્ટ કરું એના પર તમે કોઈ મારી અ બીજા કામ પર મેં ધ્યાન આપું
હા, ખુબ ખુબ સારું કરો છો તમે આવી રીતે કરો છો તો તમારી ખુબ સારી ટા ટે કહેવાય અને રોજના કામોની મને એવું લાગે છે, કે રોજના કામોની તો છે, ને આપડે યાદી બનાવી જોઈએ કે મારે આ કામ કરવું છે, આટલા વાગે મારે આ કામ કરું છે, તો એનાથી છે, ને તમને સારું પણ પડશે અને સમયનો છે, ને વધુ સા સારું આયોજન કરવામાં તમને પ્રયાસ મળશે. અને જેવા હા અને નાના નાના ફેરફારોથી પણ છે, ને મોટો ફાયદો તમને થઈ શકશે આજે ટાઈમટેબલ મેનેજમેન્ટ છે, ને એ ખુબ જ અ સારું છે આપણા માટે આટલી લાઈફ જે વ્યસ ત જીવન છે, ને એનામાં
હા, એ તો તમે વાત સાચી કીધી કે અને અગર આપણેે હોય શકે તો આપડે સવારે જ આમ વેલા ઉઠીને કા તો પછી રાતના સુતા પેલા આપડે બધું ડિસ- ડિસાઈડ કરી લેવું જોઈએ કે કાલે મારે શું કામ કરવાનું છે, ને શું કામ નથી કરવાનું તો શું આપણને ધ્યાનમાં રે કે હા કે સવારે ઉઠીને નેક્સ્ટ ડે કે હા, આજે મારે આ કામ કરવાનું છે, તો મારે આજે આટલું જલ્દી ઉઠવા પડશે સમજી લો અગર નેક્સ્ટ ડે અગર કોઈ કામ નાઈ હોય તો તમે થોડું લેટ થી પણ ઉઠી શકો છો, કઈ પ્રોબ્લેમ નથી. પણ જયારે કામ હોય ત્યારે જલ્દી ઉઠી જવાનું અને જે પણ કામ હોય તે પૂરું કરી લે લેવાનું.
હા, એકદમ સાચું કીધું અગર તમે જો અ ખ પોતાનું ટાઈમ સમયસર નહી કરો એનું આયોજન નહી રાખો તો જો તમારા કામ પર તો અસર પડશે જ એની સાથે સાથે છે અને તમારામાં જે આત્મવિશ્વાસ હોય ને એ પણ ઘટે અને સમય નો બગાડ તો થતો જ હોય છે, અને આપડા જે પરિવાર અને મિત્રો સાથે જે સમય કાઢવો હોય ને આપણને એ પણ આપણને મુશ્કેલ આવી જાય એ સમય કાઢવામાં કે ભાઈ નથી સમય મળ્યો કે હું તો અહીં બીઝી હતો એ તો આપણા સંબંધોમાં પણ એ વસ્તુ પછી અસર પાડે છે અને એટલે આપડા છે સમયને આપણા જીવનમાં છે ને અસ અસંતુલિત બનાવી દે છે કે જેમ કે અભ્યાસ છે, કામ છે આમ પણ આપણને કોઈ વખત તો સમય નથી મળતો આ મેનેજમેન્ટ આપણે સરખું નહી કર્યું હોય એટલે
હા, એ તો વાત તમે સાચી કીધી સમયનો આપડે યોગ્ય આયોજન કરવાથી આપણો તણાવ પણ ઓછો થાય છે અને આત્મવિશ્વાસ પણ આપણો વધે છે. કામ સમયસર આપણું પૂરું થવાથી આપડા જીવનમાં શાંતિ અને સંતોષ આપણને મળે છે. કે હા, ભાઈ હવે કામ આ થઈ ગયું. હવે, મને આનું કઈ ટેન્શન નથી. હવે જયારે બીજું કઈ કામ. આમ આવશે આનું ત્યારે આપડે જોવાઈ જશે.
હા, સાચું કે એટલે સમયને. કામ ને બીજા સમય પર નહી ટાળવાનું કે કાલે કરીશ આજે કરીશ. જે જય્યારે કરવું. હોય ત્યારે કરું કરી લેવાનું, તો એનાથી જ ફાયદો થશે અને ઘણા કામ. બાકી રહી જાય તો. આપને પણ એનાથી તણાવ પણ પછી વધી જાય કે અરે નથી થયું નથી થયું આમ કરીને એ સમય. સમય જ આપડે પતાવી દેવું જોઈએ એટલે ટાઈમ મેનેજમેન્ટ માત્ર સફળતા. માટે જ નહીં પરંતુ આપણી શાંતિપૂર્ણ જીવન માટે પણ ખૂબ જ જરૂરી. સમયની કદર કરનાર વ્યક્તિ ને છે ને. જીવનમાં વધુ સફળ અને ખુશી મળે છે.
હા, એ તો તમે વાત સાચી કીધી. તો ચાલો પછી તમારા સાથે આ સમય. ની એટલે ટાઈમ મેનેજમેન્ટ પર વાત કરીને મને ખૂબ. આનંદ મળ્યો અને ખુબ જાણવા પણ મળ્યો.
હ! મને પણ તમારો પણ આભાર.